હેલો કેમ છો
બસ બસ મજા
કેવું તબિયત હા બસ મજામાં કેવું તબિયત પાણી
હ જોુવા તબિયત પાણી તો અત્યારે બરોબર તમારું કેવું ચાલણ
બસ મારે પણ બરોબર છે થોડું સ્ટ્રેસ છે ભણવાને લઈને
હ એ તો એક્ઝામ તો આપવું જ પડેને હવે એમાં સ્ટ્રેસ તોું થાય હ
હા કઈ નહી આ તમે વિચાર્યું કે શિક્ષણ નું મહત્વ પર થોડી ચર્ચા કરીએ
હા તો કઈ વાંધો નઈ તો કરીએે ચાલો
હા આપડે આમ જો કોઈ વ્યક્તિ પાસેથી તેની સંપત્તિ ચિ ન લેવામાં આવે તો તે આપણે ફરી મેળવી શકાય છે પરંતુ જો કોઈ વ્યક્તિને જ્ઞાન મળી જાય તો તેનાથી મોટી સંપત્તિ બીજી કોઈ છે જ નહી એટલે આમ કેહેવાય ને કે શિક્ષણ એ સૌથી સૌથી શક્તિશાળી અત્યાર છે તેના દ્વારા દુનિયા બદલી શકાય છે
હા એ વાત તો તમે સાચી કીધી છે એમ પૈસો લઈ લેવામાં આવે તો પેલું નહી ગતા આપડે ગુજરાતીમાં નાણાં વગરનોો નાખ્યો નાણી ના તલાલ અને આપડે આમ જોઈએ તો જ્ઞાનમાં જોઈએ તો આપણે જુનામાં જોઈએ તો કઈ કાલિદાસ હતા તો એમને પેલા અ કઈક ડાકુ કેવા કઈક હતા ખ્યાલ નહીિ એટલો બધો પણ જયારે અમને જ્ઞાત થયું કે ભાઈ આ હું ખોટું કરી રહ્યો છું. તે કવિ બની ગયા કાલિદાસ તેવી વાત આ બધી
હા આમ શિક્ષણ આમ માત્ર વાંચવા લખવાનું શીખવું નથી પરંતુ શિક્ષણ માણસ સાચા અને ખોટા વચ્ચે ન આમ ભેદ સમજાવે છે વિચારવાની શક્તિ આપે છે અને જવાબદાર નાગરિક બનાવે છે. શિક્ષણ વ્યક્તિ પરિવાર સમાજ અને દેશ ના વિકાસ નો આમ પાયો છેહ્દ મહાત્મા ગાંધી એ આમ કહ્યું છે ને કે શિક્ષણને સાચું ધ્યેય માત્ર ન્યા જ્ઞાન આપવાનું નથી પરંતુ સારા ચારિત્ર્ય નું નિર્માણ કરવાનું છે.
હા એ વાત તો તમે સાચી કીધી કે અ આપડે જે જૂના લોકો છે એ લોકો ભણતા નતા. એ લોકો આપણેે છાપવું કે ગમે તે કઈક ન્યુઝપેપર આપીએ. તો એ લોકો એમ કે કે કાળાક્ષર ભસ બરાબર. પણ જ એમના જ્ઞાન ની વાત થાય તો એમ થાય કે આ લોકો ભણ્યા નથી તો બી આમના જોડે આપણા કરતા બી કેમ વધારે જ્ઞ જે તો પણ એ વખતે આમ એ લોકો સ્કૂલ કે કોલેજ કે ગમે ત્યાં જતા નતા. પણ એ લોકો સાંભળીને એમને જ્ઞાન લીધેલું. કે ભાઈ આમાં આવું થાય છે કે રેડિયો કે ગમે તે રીતે માધ્યમથી એમને જ્ઞાન મેળ્યું. એ લેખિત રીતે નહી મેળ્યું. પણ આમ મૌખિક રીતે તો મેળ્યું કે હા ભાઈ આ જ્ઞાન છે. તો આમાં આવું કરવું જોઈએ એમ.
હા. એ તો વાત સાચી તમે. અને. શિક્ષણ એટલે આમ કહીએ ને તો જીવન જીવવાની કળા આપને શીખવે છે. હવે તમે કીધું કે મૌખિક તો મૌખિક રીતે એક જ્ઞાન મેળવીને પણ પોતાને પોતાનું જીવન એ જીવી શકે છે. શાળા માં મળતું જે પુસ્તક નું જ્ઞાન છે એ મહત્વનું છે. પરંતુ જે જીવનના અનુભવો સંસ્કાર શિસ્ત અને મૂલ્યો પણ શિક્ષણનો જ એક ભાગ છે. શિક્ષણમાં માણસને આત્મવિશ્વાસ આપે છે. જે વ્યક્તિ શિક્ષિત હોય છે તે પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરી શકે છે અને યોગ્ય નિર્ણય લઈ શકે છે. અને વ્યક્તિના વિકાસમાં પણ શિક્ષણનું ઘણું મહત્ત્વ છે. શિક્ષણ થી આમ જ્ઞાનમાં વધારો થાય, આત્મવિશ્વાસ વધે વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા વિકસે છે. વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે. અને રોજગારી રોજગારની વધુ સારી તકો મળે છે. આજના સમયમાં ડિગ્રી જેટલી મહત્વની છે એટલી જ મહત્વની સ્કીલ્સ પણ એટલી જ છે. તેથી શિક્ષણ સાથે સ્કીલ્સ ટેકનોલોજી અને નવી બાબતો શીખવાની જે તૈયારી પણ ખૂબ જરૂરી છે.
હા તમે બી વાત સાચી કરી એ સ્કીલ અને અ જે ડિગ્રી છે એ બેવું જરૂરી છે. તમાર જોડે જો ડિગ્રી બી ના હોય સ્કીિલ એકલી હોય તો બી તમને ફ્યર ઇન ફ્યુચર તમને કઈક તો થાય જ કે તમારી સેલેરી ઇન્ક્રીમેન્ટ ના થાય કે આવું કે તેવું કંઈક પ્રોબ્લેમ તો આ જ અને તમે જોશો કે એવું નહી કે આપણેે ડિગ્રી મેળવી લીધી કે શિક્ષિત થઈ ગયા તો કે લોકો સારું જ કામ કર્યા એવું નહિ હતું. અમુક લોકો એ જે પોતાની ડિગ્રી કે ગમે તે પોતાનું જ્ઞાન છે ને એક ખરાબ વસ્તુઓ માટે બી યુઝ કરે છે તો આ બી વસ્તુ જોઈ પડે કે ભાઈ આવું ના કરવું જોઈએ તમે આટલું સરસ એવું જ્ઞાન મેળ્યું તે સારી બાબતમાં યુઝ કરવું જોઈએ ના કે પછી ખરાબ બાબતમાં
હા એ તો ઘણી સાચી વાત કેધ અને શિક્ષણ ના લીધે આમ સમાજના વિક વિકાસમાં પણ શિક્ષણ ઘણું યોગદાન પોતાનું પૂરું પાડે છે શિક્ષણ સમાજ આમ વધુ પ્રગતિ ગતિશીલ હોય છે આપણે શિક્ષણ થી અંધશ્રદ્ધામાં ઘટાડો થાય છે સ્વચ્છતા અને આરોગ્ય અંગે આમ જાગૃતિ વધતી હોય છે અને ગુનાઓ માં ઘટાડો થાય છે મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન મળતું હોય છે અને લોકશાહી પણ વધુ મજબૂત બનતી હોય છે એટલે શિક્ષણ નો લાભ માત્ર વ્યક્તિને જ નહી પણ સમાજ ને પણ થતો જ જોવા મળતો હોય છે આપણને
હા એ વાત તો તમે સાચી કીધી કે શિક્ષણ મેળવે તો વ્યક્તિ જોડે જોડે ઇથિક્સ ઇથિક્સ બી શીખ્યા કે ભાઈ આવું કરવું જોઈએ આવું ના કરવું જોઈએ એટલે એ બી સમાજ પર સોસાયટી એમાં સારો પ્રભાવ એવો પડે
હા અને સમાજ સાથે દેશના વિકાસ માં પણ શિક્ષણ ન ઘણું યોગદાન હોય છે કોઈ પણ દેશનો વિકાસ તેની તેના કુદરતી સંસાધનો પર નહી પણ તેના શિક્ષિત નાગરિક પર આધાર રાખ તો હોય છે વિજ્ઞાન ટેકનોલોજી ખેતી આરોગ્ય ઉદ્યોગ અને સંશોધન દરેક ક્ષેત્રમાં આમ શિક્ષણનુંું મહત્વ છે જો યુવાનો અ સારું એવું શિક્ષણ મેળવે તો તે ભારતને આમ વધુ ઝડપથી વિકાસ કરી શકાય
હા એ બી છે અને આવું બધું શિક્ષિત માણસોને પ્રામાણિક માણસ હોય તો ભ્રષ્ટાચાર બી ઓછો થાય અને વિકાસમાં કામગીરી બી ઝડપી અને સારી રીતે થાય
હા અને મહિલા શિક્ષણ નું પણ આપણેે આજ આજકાલ તો ઘણું જોવા મળતું હોય છે ઘણી મહિલાઓ મહિલા પણ આ બધા જ ક્ષેત્રોમાં આગળ વધી ગઈ છે એટલે આમ કહેવત છેને કે એક પુરુષ શિક્ષિત થાય તો એક વ્યક્તિ શિક્ષિત થાય છે પરંતુ એક મહિલા શિક્ષિત થાય તો આખું પરિવાર શિક્ષિત થાય છે એટલે શિક્ષિત મહિલા પરિવાર નું સ્વાસ્થ્ય બાળકોનું શિક્ષણ અને સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતું હોય છે.
હા એ તો તમે વાત સાચી કરી કે એ ઘર બી સંભાળે અને જે એમની વર્ક લાઈફ હોય પ્રોફેશનલ લાઈફ એ બી સંભાળે એટલે એ કામ અઘરું છે અને અને સ્ત્રીઓ સરખી રીતે સંભાળી બી લે છે.
હા એ તો વાત સાચી રીધી તમે. અને આધુનિક યુગમાં પણ શિક્ષણનું આમ ઘણું મહત્વ છે આજે આમ. શિક્ષણ નોટ માત્ર પુસ્તકો પૂરતો તો રહ્યો જ નથી. ડિજિટલ શિક્ષણ પછી ઓનલાઈન કોર્સ આપણે જોતા હોઈએ એ પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આઈ પછી સ્માર્ટ ક્લાસરૂમ પછી વર્ચ્યુઅલ લેબ આ બધા આમ શિક્ષણને વધુ સરળ અને આધુનિક બનાવ્યું છે પણ ટેકનોલોજી ન ઉપયોગ આપણેે સમજદારી પૂર્વક પણ કરવો જોઈએ એની સાથે. અને વિદ્યાર્થીઓની પણ જવાબદારી છે કે વિદ્યાર્થી તરીકે આમને પણ ફરજ છે કે નિયમિત અભ્યાસ કરવો જોઈએ પ્રશ્નો પૂછવાની આપણે ટેવ વિકસાવવી જોઈએ. પુસ્તકો વાંચવા જોઈએ સમય નું આયોજન કરવું જોઈએ. અને શિક્ષકો નું આદર કરવું માત્ર પરીક્ષા માટે જ નહી પણ જીવન માટે પણ શીખવું જોઈએ.
હા એ બી વાત તમે સાચી કીધી કે ભાઈ તમારા બધી જગ્યાએ યુઝ કરવું જોઈએ તમારું શિક્ષણ સારી જગ્યાએ.
તો સારી બાબત છે આ
હા અને આપડે અમે એક પ્રેરણાદાયક ઉદાહરણ જોઈએ તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સામાન્ય પરિવાર માંથી જન્મ્યા હતા તેમણે શિક્ષણ મહેનત અને સંઘર્ષના બળ પર ભારત નામ રાષ્ટ્રપતિ અને વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક તરીકે પણ સ્થાન મેળવ્યું છે. ને તેમનું જીવન બતાવે છે કે શિક્ષણ વ્યક્તિ નું ભાગ્ય પણ બદલી શકે છે.
હા એ વાત બી તમારી સાચી છે અને જોડે જોડે જોઈએ તો ડોક આંબેડકર બીચ છે. તો એમને બી સાદા એવા દલિત પરિવાર માંથી આવ્યા હતા. અત્યારે સૌથી વધારે એજ્યુકેટેડ પર્સન છે આપણા ભારતના
હા. અને શિક્ષણ ન હેતુ માત્ર સારા માર્ક્સ મેળવવાનું નહી હોતું. જે વ્યક્તિ ખૂબ ભણેલો હોય પરંતુ પ્રામાણિક ન હોય. જવાબદાર ના હોય અથવા માનવતા ના હોય તો તેનું શિક્ષણ આમ અધુરુંપ છે અને સાચું શિક્ષણ માણસ ને નમ્ર સંસ્કારી અને જવાબદાર અને દયાળુ બનાવતું હોય છે.
હા તમે જે આ વાત કીધી એના ઉપર આપડા ગુજરાતી માં એક વસ્તુ કે છે. કે ભણ્યો પણ ગણ્યો નહી.
હા એ તો તમે સો ટકા ની વાત કરી.
હા.
હા એટલે શિક્ષણ એ જીવન નુ આમ. પ્રકાશ છે શિક્ષણ આમ એવી સંપત્તિ છે જે. કોઈ પાસેથી આપડણે ચોરી શકાતું નહી.
હા એ વાત તો તમારી સાચી છે. હા તો ચલો આટલું બાકીય
હા હા વાંધો નહી સારું સારું છેલો આવજો.